અરે મારે મકાન બનાવતું તેના વિશે વાતચીત કરવી હતી તે માટે કોલ કર્યો તમે મકાન બનાવો છો ને કેવા મકાન બનાવો.
હા અમે મકાન બનાવીએ છીએ તમારે જેવા જોતા એવા મકાન બનાવી આપશું જો હાલમાં તો અમે ફ્લોર વાળા પતરા વાળા બંને પ્રકારના મકાન બનાવીએ છ છેએ તમારે કેવા મકાન બનાવા છે તે અમને માહિતી આપો તો અમને ખબર પડે ત બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે. હું તમને પછી કોલ કરું. અમારો અવાજ આવે છે તમને? હા તો જો તમારે જો મકાન બનાવવા હોય તો તેમાં તમારે પેલા તો ઢાબા વાળા બનાવા છે કે પત્રરા વાળા જો તમારેઢાબા વાળા બનાવા હોય તો તેમાં ટુ બીએચકે ફર બીએચકે જેવા અમે મકાન બનાવી આપીએ આપણે જો હાલમાં જે ટેકનોલોજી નો ઉપયોગ કરીને આપણે મકાન બનાવીએ તો તેમાં ઘણો ફાયદો થઈ શકે છે જેમ કે આપણે નક્કી કરીએ હાલના સમયમાં જે લોકો ના ઘર તૂટે છે કલ ઉખડી જાય છે. તેનું કારણ શું ખબર છે તમને કે જે કલર હોય કલર તે ઉકડવાનું કારણ છે ભેજ હવે તે ભેજને રોકવા માટે અત્યારના ટેકનોલોજી ના સમયમાં એક એક દવા આવે છે. કેમિકલ ટાઈપ આવે તે સિમેન્ટ સાથે મિક્સ કરવાનું હોય છે તેનાથી વોટરપૂફિંગ ઓછું થઈ જાય અને પાણી લીકેજ ના થાય જેનાથી કલર કલર જલ્દી ના ઉખડે તમે સમજો ને તમે મને થોડી ડિટેલ આપો કે તમારે કેવા પ્રકારના ઘર બનાવવા છે તો હું તમને વધુ માહિતી આપી શકું તમે મને કહો તો થોડી
હા તો અમારે છે ને ડાબાવાળા ઘર જ બનાવા્યા છે જેમાં બે ઘર હોય એ એક સિંગલ ફ્લોર હોય તેની આગળ એક ઓસરી ટાાઈપ ટોયલેટ બાથરૂમ અને એક આંગણા રસી જેવું હોવું જોઈએ અમારે ટોટલ એક ફ્લોર જેવું હોવું જોઈએ અને જે તમે ફ્લોરમાં કાંક્રીટ ચડાવો તે પાંચ એમ એમની હોવી જોઈએ તમે જે ત્રણ ચાર એમ એમની ચડાવો તે એની જગ્યાએ અમારે પાંની દરેક જગ્યાએ કાંકરી ચડાવવાની અને જે ટોયલેટ બાથરૂમ તે પણ ફેન્સી બનાવવાના છે અને જે અમારા ઘરમાં જે ફર્નિચર કરવાનું તે પણ હેવી હોવું જોઈએ ફેન્સી એવું લાગવું જોઈએ કે આ ઘર આવા ઘર હોવા જ ના જોઈએ અમારી એટલા ફેન્સી બનાવવાના છે હા એ એટલા ડિજિટલ ડિજિટલ ટેકનોલોજીનો તમે ઉપયોગ કરશો તો તમારા ઘર સારા બની જશે તમે જો એવું ઈચછ ત હોય તો
હા તો તમે જોઈ છો તમે જે રીતે વાત કરી કે તમારે બે બે ઘર એક વસરી સંક્ષ બાથરૂમ અને આંગણા રસી જોઈએ છે અને એક ફ્લોર ને પાંચ એમ એમ ની જે ટ ફ્લોર આવે છે તેમાં હવે આપણે એક વાત કર કે દિવાલમાં જે તમારી બા તેનું કારણ હશે પાણી હવે તે ભેજ ઓછું કરવા માટે અમારી પાસે ખાસ પ્રકારનું કેમિકલ આવે છે તેનો અમે પણ એનાથી ખર્ચો વધી જાય. જો તમારી ઈચ્છા હોય તો ખર્ચો કરવાની તો એક સારા પ્રમાણમાં તમારે લાંબા સમય સુધી ટકી રહે તમારે આ જીવન જોવું નહી પડે તેવું અમે ગબના આપીશું. એમાં પેલા તો અમે વોટરપુફિંગ કરી આપીશું કલરપેન્ટ કરી આપીશું ટાાઈલ્સ ફિટિંગ ફર્નિચર દરેક પ્રકારનું કામ અમે કરી આપીશું જેમાં તમારે જે ઢીબા હોય છે. ઢબા ઈટો તે અમે પ્રેશર વાળા ઢેબા વાપરીએ છ છેીએ જેનાથી લાંબા ગાળા સુધી ઢેબામાં કાર વાંધતો નથી અને તે વિખેરાતા પણ નથી અને સિમેન્ટમાં હાલના સમયમાં જે મજબૂત સિમેન્ટ હોય. મેન્ટ છે અલ્ટક અને એક આવે છે રો એમાંથી સૌથી સારો સિમેન્ટ હોય તો અલ્ટ્રા ટ્રેક જે અમે વાપરીએ છેએ તમે જો અમને ઉચેક કામ આપશો તો અમે સિમેન્ટ કેલી વસ્તુ ક ટાઈલ્સુ અમારામાં આવે છે જો તમારી ઈચ્છા આવે મને કહો કે તમારે ઉચક કામ આપું છે કે તમારી ઈચ્છાથી કઈ રીતે કામ આપવું છે.
હા તમે જે રીતે વાત કરી કે અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરીએ છીએ અમે તે સારું આપે છે જો ત ઉઊંચક રાખવું હોય તો ચેક રાખો તમે કા અમારી તો ઈચ્છા છે કે તમે બધું માલ સમાન તમે જ લાવો અને તમે જ કામ કરો જોકે કારીગરો તો તમારે હશે જ ને તમારે અમારી જરૂર તો નહીં પડે ને એટલે તમે શું કરો કામ? જાતે રાખો. અને માલ સમન પણ તમારે લાવવાનો બીજું અમે નહીં કરીએ તમારે બધું કામ કર વાનો તમે
હા તો તો બરોબર તમારી વાત સાચી તમે જે રીતે વાત કરી કે ખર્ચો અમે કરવા તૈયાર છીએ. તો અમે તમને એવું ઘર બનાાવ આપીશું કે આ જુદી કોઈએ ઘર બણાવ્યું નહી હવે તમારા જે ગામમાં પેલું એવું ઘર હશે જે ખુબ જ ફેન્સી અને ડિજિટલ જમાના નું હશે કે તો તમારી ગામ મા છાપ સારી પડી જશે બીજું કે પબ્લિક તમારા ઘરે જોવા આવશે કે કેવું સરસ ઘર બનાવે્યું છે અને એક ફાયદો એ પણ થશે કે તમે તમારું જે ઘર અમારી પાસેથી ભણાવ છો તો તેમાં સૌથી વધુ તો જોઓ અમે સારો સિમેન્ટ સારા ડઢીબા વાપરીએ છીએ એટલે તમારા ઘરને લાંબા ગાળાઓધી તો કઈ પ્રોબ્લેમ થવાની નથી એટલે મોટા ભાગે તમારે કશું પ્રોબ્લેમ તો નહી જ આવે અમે તેના વીસ વર્ષ સુધીનો તો લેખિત કરી આપીશું કે વીસ વર્ષની તો ગેરંટી આવેશે કે જો તમારા ઘરને કંઈ પ્રોબ્લમ થાય તો અમે કરી આપીશું પ્રોબ્લમ સોલ્વ કરી આપીશું હા એટલે તમે જો ઈચ્છ હોય તો અમને ઓર્ડર આપવા અમે એક સારા પ્રકારનું કામ કરી આપીશું જો તમારે કઈ કેવું હોય તો તમે કહી શકો છો હા બોલ
જો હવે મારે તો કઈ કેવું નથી તમે જે રીતે વાત કરી કે અમે સારું અને વીસ વર્ષ નો લેખિત કર કરી આપીએ છીએ જો કોઈ ઘરને પ્રોબ્લેમ થાય તો બદલી રિપેરિંગ કરી આપીએ તો તમે જે કહ્યું પણ મારે છે ને આપણે જે પ્લાસ્ટર આવે તેની જગ્યાએ મારે ટાઇલ્સ ફિટિંગ કરવાની છે અને જે ફર્નિચર પીયુ પીએ કરાવવાનું છે એટલે ડિજિટલ જમાનામાં જીવતા અને મારે જો તમે થ્રીડી મોડ ડ્યુલ બનાવી આપો છો તો પ્રોજેક્ટમાં જો તમે ટીડી મોડ્યુલ બનાવતા હોય તો સારું કહેવાય ફાયદો થશે અમારે
હા હા અમે થ્રિડી મોડ્યુલ બનાવી આપએ છીએ તમારા ઘરનો તમે જે રીતે નકશો કીધો તેનો અમે પ્રોપર થ્રીડી મોડ્યુલ બનાવી આપીએ જેમાં કઈ જગ્યાએ ફલો ઘર આવશે કઈ જગ્યાએ બારી આવશે કઈ જગ્યાએ રસોડો આવશે બાથરૂમ આવશે અને કઈ જગ્યાએ સોફા ટીવી દરેક વસ્તુ અમે સેટ કરી અને તમને એવું રિયલાઈઝ થાય કે ના આ ઘર ઓકે છે અમે આને બનાવી શકીએ અને આનાથી એક મોટો ફાયદો એ થાય કે તમને કોઈ આ જે કામ કરવા અમે શરૂ કરીએ તેમ પછી આગળ જતા કઈ પ્રોબ્લેમ ના આવે તમે જે રીતે કહો કે અરે આ જગ્યાએ બારી ફીટ કરવી આ જગ્યાએ ફ્રિજ ફીટ કરવું જે રી. આપો તે રીતે અમે ઘરમા ના તેનું થ્રીડી મોડ્યુલ બનાવી આપીશું પછી તમે કહો તો અમે. તેને હું તમને સેન્ડ કરીશ તમારે જોઈ લેવાનું પછી અમે તેને ત પાયાથી માંડીને સે ફ્લોર સુધી ન કામકાજ કરી આપીશું અને જો બજેટમાં તો તમારે છે ને. તો આજે દસ લાખ નું બજેટ રાખવાનું હ જો તમે તમારો કોઈ સવાલ હોય તો અમને કહો.
હા મારે સવાલ તો કશું નથી પણ તમે જે રીતે દસ લાખ ના બજેટની વાત કરી તે બજેટ મારી માટે કઈ ના કહેવાય કારણ કે હું એક બિઝનેસમેન છું મારે ઓવર ઓલડ ઘણી બ ઘી એગ્રની દુકાન અને અન્ય દુકાનો પણ છે મારી પોતાની એક કંપની છે એનું વિકાસ વિકાસ નામની એક એગ્ર દિશમાં આવેલી છે તે મોટી ખૂબ જ ટુ બી એચકે ની છે દુકાન ત્યાં મારે ખૂબ જ. પ્રોફિટ થાય છે ધંધો પણ સારો થાય છે એટલે તમે બજેટની ચિંતા ના કરો તમે બસ સારું અને સારું ચાલી રહે તેવું ઘર બનાવી આપો એટલે અમારે ફ્યુચરમાં કશું જોવું ના પડે અમારા બાળકોને પણ કશું. જોવું ના પડે તમે તેવું ધર બનાવી આપજો સારું ઓકે.